હલો
અવાજ આવી રહ્યો છે
હા આવી આવી રહ્યો છે
તો આજે હું તમને જે આપણા દેશમાં ચાલી રહી વિશે વાત કરવા માંગુ છું તો તમે જાણો છો કે અત્યારની અત્યારે પ્રદુષણની માત્રામાં એટલી વધી ઘણી માત્રામાં વધારો થઈ ગયો છે કે ત ત્યારે લોકોને શ્વાસ લેવાની પણ ખૂબ ત કલીફ થાય છે અને પર્યાવરણમાં એટલો બધો રોગચાળો ફેલાઈ ગયો છે કે લોકોને જે પેલા વાયરલ રોગો છે તે ખુબ વધારે માત્રામાં થઈ રહ્યા છે તમે અત્યારે જોવ તો હવે અત્યારે ચોમાસું આવ તો લોકોમાં વાયરલ ફ્લુ ની માત્રામાં વ ધારો થઇ જશે અને દવાખાના આખા ભરાઈ જશે તો એ બધું બધું પ્ર દુષણ અને વધારે પડતું નુકસાન તે બધું સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે તો આપણે એટલું ધ્યાન રાખવું જોઈએ કે આપણે ઓછી માત્રામાં કચરો અને બધું ફેલાવું જોઈએ જે થી કરીને પર્યાવરણને નુકસાન થાય અને વધારે પ્રદુષણ પણ ના થાય તો તમે જાણો છો કે આપ પણે જે પ્લાસ્ટિક ની થેલીઓને એવું ગમે ત્યાં નાખી દઈએ છે અને નાશ પામતા ઘણા બધા વર્ષો લાગી જાય છે તો તે બધું સરકાર શ્રી એ જાળવી રાખવું જોઈએ કે મતલબ હજુ ત્યારે પણ આપી જ છે બધા ગ્રામ પંચાયતોને ગાડી અને એવું કે જેથી કરીને ભીનો કચરો અને સૂકો કચરો તેઓ ગામડાઓમાંથી કલેક્ટ કરી શકે પરંતુ એ ગાડીઓ હજી સુધી ફરતી થઈ ન થી અને જેના કારણે ગ્રામજનો ગમે ત્યાં કચરો નાખી જાય છે તો તે બધું સરકાર શી ધ્યાન રાખવું જોઈએ તમારે શું માનવું છે આ બાબતે
હ મારે પણ એવું માનવું છે આજના આજના યુગમાં ઘણા બધા કચરાઓ અને ફેલાયેલા છે દેશમાં પ્રદુષણનુંુ પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે અને રોગચળ ઘણા જગ્યા ફેલાઈ ગયો છે અને કંપનીઓના પ્રદુષણ ના કારણે ધુમાડો અને તે પણ ખુબ જ વધી ગયું છે અને તે ખૂબ જ જરૂરી છે કે પ્રદુ સન પ્રમાણ ઘટાવો અને દેશમાં બચાવો અને તે ખૂબ જ જરૂરી છે અને દેશ દેશ બચશે તો અ આપડે આપડે પણ બચશું એટલે પપ્રદુષ ણ નું પ્રમાણ ખુબ ઓછું કરવું જોઈએ પ્રમાણમાં ઘટાડો કરવા માટે અ જગા જગા પર ડસ્ટબિન રાખવી જોઈએ કચરા પેઠી એ રાખવી જોઈએ. એ અને જેના લીધે કચરો કચરા પેઢમાં ભીનો કચરો એક જગ્યા પર હરખો કચરો એક જગ્યા પર અને અન્ય સરકારી તમ મે કીધું તેમ સરકારી કચેરીઓમાં ઘણી બધી ગાડીઓ આવે છે અને જેના કારણ ને આ કચરો ના પ્રમાણ ખુબ જ ઓછો કરવો જોઈએ
તમારી વાત સાચી છે તમે જોવા જાવ તો અત્યારે જે કચરા વાળી ગાડીઓ છે તે અત્યારે અમારા ગામમાં એવું ચાલતું હતું કે તેઓ ગમે ત્યાં કચરો નાખી જતા હતા ગમે ત્યાં મતલબ તેઓ જોતા જ ન હતા કે આ જમીન સરકારી છે તો તેઓ સરકારી જમીનમાં ગમે ત્યાં કચરો નાખ ખી જતા હતા તેઓ એ બાબતે ધ્યાન નતા રાખતા કે આ જગ્યાએ કચરો ના નાખવો જોઈએ જેથી કરીને ગ્રામજનોના ઘર ઘણા બધા ગ્રામજનોના ઘર તેઓ જ્યાં કચરો નાખતા હતા તેની આજુબાજુ હતો તો તેઓ ત્યાં કચરો નાખી જતા હતા તેના કારણે જે ગ્રામજનો હતા આજુબાજુ તેઓને ખુબ મોટી પાયે નુકસાન થતું હતું તેઓ ખુબ બીમાર પડતા હતા કારણ કે અ કચરો વધારે હોવાને કારણે મચ્છરો નો ઉપદ્રવ વધારે થઈ જતો હતો જેથી ક ને મલેરિયા તાવ જેવા રોગો તેમને ખુબ વધારે થતા હતા અને તેઓએ પછી કમ્પ્લેન પણ કરી હતી સરપંચશ્રીને કે આ બધું ગેરકાયદેસર છે અને એ એ ખુબ લડત લડી હતી તેના માટે તે પછી ત્યાંથી બધું કચરો ઉઠાવી લેવામાં આવ્યો અ ને અત્યારે તેઓ કચરો બીજી જગ્યા નાખી રહ્યા છે જે તેમના માટે ખુબ સારા સમાચાર છે તો તમારે શું માનવું છે આ સરકારની એક રીત ખોટી જ કેહેવાય ને કે ગમે ત્યાં કચરો ન નાખવો જો અને જ્યાં કચરો નાખવાની જગ્યા હોય મતલબ જ્યાં આજુબાજુ વધારે વિસ્તારોમાં ઘર ન હોય અને એકદમ એકલી જગ્યા હોય ત્યાં નાખવું જોઈએ તમારું શું માનવું છે આ બાબતે
હા અમારે
કે તમે કીધું મ મલેરિયા ના કેસ કે અન્ય કેસ ખુબ જ વધી ગયા છે જેમ કારણે દેશમાં રોગચાળો ફેલાઈ ગયો છે અને જગા પણ કચરો નાખતા નથી અને આ લોકો પ્લાસ્ટિક નો વધુ ઉપયોગ કરે છે ગમે ત્યાં કચરો નાખી દે છે અને જેના કારણે ઘણા ગાયો કે અન્ય બધા ખાઈ જ છે કે પ્લાસ્ટિક ના અ પ્લા પ્લાસ્ટિક ના કચરા ના લીધે પણ ઘણા રોગો થાય છે મચ્છરો થાય છે જેના લીધે મલેરિયા કે અન્ય વસ્તુ વધુ થઈ શકે છે અને હોસ્પિટલમાં પણ અ ખુબ લાઈનો પણ હોય છે જેના લીધે ખર્ચો પણ ખુબ જ વધી જાય છે કે કો આવા બધા રોગ ના કારણે આપણને પૈસાને એવું અ ઓછું અ ઓછા થઈ જાય છે અને એટલે રોગચાળો ઓછો ફેલાવાો જોઈએ
એ વાત તો મારી સાચી છે રોગચાળા પર કંટ્રોલ કરવા માટે ઘણા બધા રીઝન છે કે મનુષ્ય એ ખુબ ધ્યાન રાખવું જોઈએ તેઓએ પોતાના ઘર અને બારીઓમાં એવી પેલી તમે જાણો છો કે જાડીઓ વાળી નેટ આવે છે તે મારી દેવી જોઈએ છે મચ્છરો અંદર પ્રવેશ પામી નહીં અને મચ્છરો અંદર પ્રવેશ ન પામે તો તેઓ સારી રીતે પોતાનું જીવન જીવી શકે અને મચ્છરો થી તેઓ બચી પણ શકે છે અને અત્યારે તમે જો છો આધુનિક જમા ખુબ ઘણી બધી ટેકનોલોજી આવી ગઈ છે કે જેથી કરીને તેઓ બચી શકે રોગચાળા થી તો તેઓએ તે બધી ટેકનોલોજી નો યુઝ કરવો જોઈએ તેઓ જે મચ્છરવાડી અગરબત્તી અને તેનો યુઝ કરે તે ખૂબ નુકસાનકારક છે સ્વાસ્થ્ય માટે તો તેઓય ગુડ નાઈટ કોઈલ હોય છે તે અથવા ગુડ નાઈટ નું મસ્ તેઓને નુકસાન ઓછું થાય શરીર ને અને તેમનો સ્વાસ્થ પણ સારી રીતે લઈ શકે તમે જાણો છો કે અત્યારે જે મચ્છરવાડી અગરબત્તી યુઝ કરે છે તેના લીધે તેમને નાકમાં જે ધુમાડો જાય છે તે તેના લીધે તે ખૂબ હાનિકારક છે તેથી કરીને નાના બાળકો જો તે ધુમાડો તેમના નાકમાં લઈ લે તો તેમનું સ્વાસ્થ્ય ખૂબ જલ્દી બગડી શકે છે જેથી કરીને તેઓ ખૂબ બીમાર પડે છે તો ત્યાંના વાલીઓને બધા ધ્યાન રાખવું જોઈએ કે નાના બાળકો સામે આ મચ્છરવાડી અગરબત્તીનો ઉપયોગ ન કરવો જોઈએ તે હાનિકારક હોઈ શકે છે તો તેઓએ બાબત સમજવી જોઈએ પરંતુ અત્યારના લોકો એવું જ માને છે કે જલ્દી મચ્છર મરી જાય તો સારું પર એવુ ગુડ નાઈટ યુઝ નથી કરતા જે લીકવિડ વાળા પ્રવાહી તે યુઝ કરશે તો તેઓને ખુબ વધારે ફાયદો થશે પરંતુ તેઓ સમજતા નથી તમારું શું માનવું છે આ બાબતે?
હા મારું પણ એજ માનવું છે કે આવી બધી બંધી આ ગોળીઓ ને ઇસતેમાલ કરે કે કચરો સળગાવે કે જેના લીધે પણ પ્રદુષણ થાય છે કે કંપનીઓમાંથી ધુમાડો નીકળતો હોય તેના પારણે કારણે પણ ઘણા નુકસાન થાય છે. અને ઘણી બધી અ ના લીધે કેન્સર કે એ બધી બિમારી બીમારીઓ પણ થાય છે જેથી તેના કારણે તે હ રોગ થવાના કારણે પણ પૈસાને એવું ખુબ જ ઘણું જ છે જે તેથી રો રોગ ચાડો ઓછો ફેલાવો જોઈએ અને વિમલ ગુટકા કે અ અન્ય ન સેવન ઓછું કરવું જોઈએ અને પ્રદુષણ ના પ્રમાણના કારણે ઘણી બધી અ એવી. તે અ વધી ગયું છે પ્રદુષણ ના પ્રમાણ. ખુબ જ વધી ગયું છે અને.
તમારી વાત એકદમ સાચી છે પ્રદુષણ ખુબ વધી ગયું છે જેના લીધે બીમારીના કેસો ખુબ. વઘ વધ માત્રામાં વધી રહ્યા છે તો આપણે ધ્યાન રાખીશું કે જેથી કરીને બીમારીના કેસ ઓછા. થાય અને આપણે સાથી જીવન જીવી શકીએ જેમ બીમારી ઓછી થશે તેમ મનુષ્ય. જીવન વધશે અને તેમની આયુ પણ વધશે. જો તેઓ બીમાર પડતા રહેશે તો તેઓ શાંતિથી જીવન નહી જીવી શકે અને તેઓને દવાનો ખ ર્ચો એટલો વધારે વધી જશે કે તેઓ પોતાનું જીવન ટૂંકાવી જ ના શકે તો તેઓ એટલુ ધ્યાન રાખવું જોઈએ કે અત્યારે જેટલો વધુ ખર્ચો થશે તેમ તેઓ વધારે આર્થિક દેવામાં . અત્યારે એવી એવી બીમારીઓ આવી ગઈ છે કે જેનું નિરાકરણ કરવા માટે લોકોએ દોઢ બે ત્રણ લાખ ખર્ચવા પડે છે, જે તેઓ પાસે હોતા નથી તો તેઓ કોઈ માંગીને દેવું કરીને પોતાનું જીવન ટોંકાવે છે, પરંતુ તેઓ એ મા વાતમાં હું માનું છું, કે જેઓ લાઈફ અથવા લાઈફ માટે ઇન્સ્યોરન્સ લઈ લેવું જોઈએ જેથી કરીને તેઓને ફાયદો થાય કે તેઓ જયારે આવી આર્થિક પરિસ્થિતિ અચાનક આવી પડે ત્યારે તેઓએ કોઈ પાસે હાથ માંગવા હાથ માંગવા ન જવું પડે અને તેઓને ઇન્સ્યોરન્સ માંથી જ પૈસા મળી શકે તો તેઓ એ અત્યારના લોકોએ પોતાની જે જનરેશન છે તે વિશે વિચારવું જોઈએ અને અત્યારે જે તેઓને ટેકનોલોજી અને બધા ફાયદાઓ બધી સ્કીમો મળે છે તો તેનો લાભ ઉઠાવવો જોઈએ. તમારું શું માનવું છે આવા બાબત?
હ મારે પણ એજ માનવું છે કે લોકોએ ઇન્સ્યોરન્સ ને એવું કરી લેવ જો જો કેમ કે એવી બધી બીમારીઓ જેમ કે કોરોના વાયરસ ના કારણે પણ ઘણા બધા એવા રોગો ફેલાઇ ગયા જે તેઓના દેવા ખબ ઘણા લોકો એમના પરિવારજનોને ખોવ્યા છે એટલે આપણે તે વાયરસ પર કાબુ લાવા માટે પણ આ ઘણા બધા પ્રયત્ન કરેલા અને જેના લીધે આપણે ઇન્સ્યોરન્સ ખૂબ જ લ તો તેના કારણે ઘણી બધી એવા લોકો છી ના લી રોગચળો રોગચળામાં રાહત વધશે કે પૈસા રાહત મળશે આજમાં દેશના કચરા નુ પ્રમાણ ખુબ જ વધી ગયો છે, અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં પણ ખૂબ વધી ગયો છે જેના લીધે પ્લાસ્ટિક નો ઉપયોગ ખુબ જ વધી ગયો છે, તો રોગચાળો ઘણો ફેલાય છે જેમ કે ડેન્ગ્યુ મલેરિયા અને પ્રદૂષણ ના પ્રમાણે ખુબ જ વધુ શ્વાસ લેવામાં તક લીફ થાય છે અને તેના લીધે ખુબ એવું તકલીફ પણ થાય છે, રોગચાળો ફેલાઈ ગયો છે અને ફેક્ટરીઓના ધુમાડાના કારણે પણ ફેક્ટરીમાં જાય તેમાં પણ એવું પ્રદુષણ પ્રમાણ અને અન્ય પ્રમાણ ખુબ જ વધી ગયું છે.
અને જેના લીધે પ્રદુષણ નુ પ્રમાણ વધવાના કારણે રોગચળો ફેલાઈ ગયો અને દવાખાના ખર્ચો પણ ખુબ જ વધી ગયો અને તેના લીધે હવે આપણે ધીરે ધીરે અમે પણ ગ્રામજનોને જણાવ્યું કે ક ચરો ઓછો નાખવો જોઈએ અને અને કચરા પેટીમાં નાખવો છે, અમા ગામમાં તો જગા જગા પર કચરો પેડી નાખેલી છે, અને તે સમયસર મ્યુનિસિપાલટી વાળા કચરા વાળા આવે તે પણ સમયસર કચરો નાખે છે, અને જેના લીધે ખૂબ એવું કચરો અને આજુબાજુનો વિસ્તાર ખુબ જ સારો છે અમારા ઇલાકા માં ચોકસાઈ ખુબ જ રાખવામાં આવે છે પણ અમારે ત્યાં એક વલસાડ શહેર છે ત્યાં ગંદકી નુ પ્રમાણ ખુબ જ વધારે છે, અને જેના કારણે સા અ સાફ હ વા અને તે આવે નહી.
એ વાત તમારી સાચી છે, એ બાબતે હું પણ માનું છું ચાલો આપણે સ્વચ્છતા વિશે આગળ વાત કરી